હલો હ એકદમ મજામાં તમે કેમ છો?
બસ મજામાં શું ચાલી રહ્યું છે? હાલે તો હું ગામડામાં ખેતરોમાં કામ કરી રહ્યો છું તો શું તમે કામ કરો છો કે નહી કરો છો મેં તો જામ કામ કર્યું છે જો ને અહી અમે. અહીંયા ડાંગર ની ખેતી કરવાનો છું એટલે મે તરુર વાયું છે, તમારે શું છે વાયું કે નહીં વાયું?
મેં તો આમ તો મોટું થઇ ગયું છે એક જગ્યાએ આવું હતું તો. આંગળી જેટલું થઈ ગયું હતું ને બીજી જગ્યા વા આવ્યું તો હજુ થયું નથી પરંતુ પરુ હવે વરસાદ એક તો આવતો નથી, અરે આવે ત્યારે બહ એના કારણથી પાકમાં ઘણો બધો નુકસાન થઈ રહ્યો છે, પરંતુ એ નું નિરાકરણ લાવવા માટે કઈક તો કરવા પડશે હવે આપે એવું લાગે તો, આજે આથર એવું બાંધી દે જેથી, આ જે તરું હોય એના ઉપર પર માપન તો વરસાદ પડે એવું મને લાગે છે, શું તમારું માનવું છે.
હ તમારી વાત એકદમ બરાબર છે કે હમણાં વરસાદ બિલકુલ આવતો નથી જેથી કરીને ખેડૂતોને હમં વરસાદના લીધે ઘણી બધી તકલીફો આવી હતી, વરસાદ પડતો નથી હવે ઘણા બધા ખેડૂતો એ ધરું નાખી દીધું છે પણ વરસાદ આવતો નથી જેના કારણે હવે, એ લોકો આગળ કેવી રીતે ઘરો નો ઉપયોગ કરી શકે કારણ કે હ ખેતર ખેડવા માટે પણ પાણી ની જરૂર પડતી હોય છે જે વરસાદ જ નથી આવતો તો હવે પાણી તો હવે તળાવમાં પણી ઓછું થઈ ગયું છે નદીમાં પણ બિલકુલ પાણી નથી. જેથી કરીને હમણાં તરું તો નાખ્યું છે પણ તે ભી હવે સુકાઈ જઈ રહ્યો છે કેમ કે પાણી નથી. પાણી મુકશું તો તરો નો ઉકેલ થશે ને, જેથી હમણાં ખેડૂતોને ઘણી બધી તકલીફો આવી રહી છે. જો વરસાદ આવે તો તરુ માં પણ પાણી પડે જેથી તરુ બી મોટું થાય અને રોપવા લયક બને, હવે રોવા લાગે તર નથી બચશે તો ખેડૂતો રોપશે કઈ રીતે અને કઈ રીતે ભાગ ભાગ અને તે લોકો ખાશે તેની ઘણી બધી સમસ્યાઓ ખેડૂતોને નડી રહી છે પરંતુ, વરસાદ આવે તો તેના આગળ થી કઈ ખેડૂતો ન નિરાકરણ થાય તેથી કરીને તે લોકોને પાણી વિશે ઘણી બધી તકલીફો છે તે દૂર થાય. પરંતુ હમણાં તો હાલમાં જીવન તમે કેટલો તડકો પડી રહ્યો છે. વરસાદ બિલકુલ આવતો નથી જેથી કરીને, ખેડૂતોને બી ઘણી બધી તકલીફો પડી રહી છે.
હા સાચી વાત છે આ વખત તો વરસાદ પણ નથી. ના કારથી, મેં પણ બધા ઘણા બધા પાકો રોપ્યા છે પરંતુ અમુક પાકો જેવી ગયા. અને, અમુક પાકો મરી જવા ગયા છે એના કારણ થી બધું મને બહ ઘણ નુકસાન થયો છે, અને આ વખત તો એવી સીઝન રહી છે ને કે મારે શું કેવું તમને, આ વખત મારે એ પહેલા તો મારા પાસે હ એકસો ત્રીસ જેવા ઝાડો છે.
બલો
તો તમે કીધું તે પ્રમાણે હવે ઘણું બધું સાચું છે કે હવે, વરસાદ પડે તો જ આગળની કઈ સ્થિતિ સુધરે અને, તેથી કરીને જેથી કરીને ખેડૂતોને તકલીફ ઓછી રહી જાય અને વરસાદ આવે તો ખેડૂતોને જો તકલીફ ખબ પડી છે તેનો બી નિ થઈ જાય, કારણ કે જો વરસાદ આવે તો જમીન પોછી થાય અને તે ખેડી શકેને તેમાં તરુ ન વાવેતર કરી શકે જેથી કરીને પાક, ઊંઘે અને પાકને કારણે જે જે પૈસા રોક્યા છે જે પાક વેચીને તેઓ તેને ભરી શકે જેથી કરીને અસસાદ આવો ખૂબજ જરૂરી છે, કેમ કે હમણાં તમે જોયો હશે, તો મુંબઈમા પણ પાણી પીવામા માટે લોકો એ લાઈનમા લાગવું પડે છે, જેથી કરીને પાણી ની ખુબજ અછત છે. વરસાદ આવે, તો ઘણી જગ્યા પાણી ભરાય અને ઈકઠુ થાય, તો બધાને પીવા લાયક પાણી મારે ગાયોનેી ભલા એક, પાણી મળે જેથી કરીને હમણાં બધું લીલું છમ થાય, બધું હરિયાળલી આવે, જેથી પાક ને પણ સંરક્ષણ મળે અને વરસાદ પડે જેથી કરી પાક પણ મજબૂત થાય, જોણા પાક વગર આપડણે રોપી રહીએ. તો તેલુ નાજુક હોય, અને થોડોસો પવન આવતા પણ તે વળી જાય છે, જેથી કરીને પાક પડી જાય તો બધું ખરાબ થાય છે, પછી જો વરસાદ, આવે તો તેનો પાણી તે પાકને નડી જાય છે, જેથી કરીને પાક નિષ્ફળ જવાની શક્યતા ઘણી વધી રહે છે. તેથી આપણે જો વરસાદ ટાઈમ ટુ ટાઈમ ન આવે, તો આપણો પાક પણ ખરાબ થવાની શક્યતા ખૂબ ગણી જાય છે, જેથી કરીને ખેડૂતોને ઘણું નુકસાન થાય છે, જેથી તેઓને નિષ્ફળ જાય છે, તેથી તેમને નુકસાન ઘણું થાય છે, અને ખાવા માટે પણ છે. અનાજ રહેતું નથી. જેથી કરી તેમને બહારથી લાવવું પડે છે, તેનો ખર્ચ પણ તેમને ઘણો વધારે હોય છે, તમારે શું કેવું છે.
હા, સાચી વાત જોકે આ વખત મારે તમને કેવું છે, કે મારે પાસેસ ત્રીસ જશે ટોલ થમા. એટલું આ વખત દવા ના પણ પૈસા નથી, નીકળતા દવા છાટતા પણ કેરી આવી એક પણ જળ આખું ગૌરું છે, ખાલી પાંદડા દેખાય છે, ક્યારે તો એક પણ દેખાઈ નથી, આ વખત મારે એની નીકળને પચીસ થી ત્રીસ લાખ રૂપિયાનોો લોસ થઈ ગયો છે. હવે ખબર નહીિ, આગળ જતા કેવું રહેશે બધું વાતાવરણ અમને સારું ખબર. નથી પડતી કાગળ શુ કરવો આ વખત. તો કઈ નહી, ને આખું દવા ન એટલી બધી પણ આવતા વર્ષમા અને વિચાર છે, કલટર નાખું કલ્ટર નાખીને વધારે કેરીની ઉપ કરુ એમ મારો વિચાર આવું જ રહ્યું, તો પછી આજ રીત છે, કે મારું જ કરી શકાય બીજી, તો કોઈ રીત નથી કે હુ કઈ રીતે ઉપજ કરી શકું અને બીજું એ છે, કે પાણી વખત. તો મૂકવું પડ કારણ કે વરસાદન પડે, કે કેવું મારે કરવું અને કેવુંક નહી, કરવું વરસાદ આવે તો જ બધું થશે જો વરસાદ આવેશે, તું તો હું કલ્ટર નાખીશ અને બીજુ કે જો કલ્ટર, નાખીશ તો જ કેરી મારી નીકળશે અને બીજુ, તો એ જ છે, કે ડાંગર ના પાકમાં વરસાદ નથી, તો હવે ખેતરો કઈ રીતે મારે આવા વખત જે વરસાદ આવ્યો હતો, પરંતુ એટલો નથી. આવ્યો કે વધારે પડતું પાણી થાય જમા થાય ને ખેડવા લાયક, જમીન બની શ પરંતુ. હજુ ખબર જૂન, નો એન્ડ આવા લાગ ગયો છે. પરતુ વરસાદ ચાલુ થયો અને સ નથી, તમારે શુ કેવું, એના બાબતે
હા, તમારી વાત એકદમ બરાબર છે. હવે જુલાઈ આવી જવાની છે, પણ બિલકુલ હમણા વરસાદ દેખાતો નથી પલા પીલા વરષે, તો આ આ સમય ગરમી કેટલો વરસાદ આવી ગયો, હતો અને ઘણા બધા ખેડૂતો એ તો પાક રોપી પણ લીધો હોય, એથી કરીને આવતા તો બધા ખેડૂતો ઘ પાછળ છે. પાકમાં પણ ખુબ પાછળ છે, જેથી કરીને આપડે તો ઘણા બધા તરું નાખી દીધેલું છે, પણ. તેઓ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, પણ વરસાદ આવતો નથી. તેના કારણે તેઓ આગળ કામ કરી શકતા નથી. એમ કે પાણી નથી, જેથી કરીને જો વરસાદ જલ્દી ન આવે તો તેને પણ ઘણું નુકસાન થઈ શકે છે. તમે ક પ્રમા આવતી કેરીમાં ઘણો પા ફેર પડ્યો છે, કાર કાર કે આ વખતે ક્યારે જ વધારે આવી નથી, અને ઘણા બધા ખેડૂતોને તેમાં લોસ થયો છે જેથી કરીને તેમની દવાના પણ પૈસા નીકળ્યા નથી તેથી હમણાં ઘણો એ નુકસાન થઈ રહ્યું છે ઘણા બધા ના પવનોના કારણે પણ કેરી પડી ગઈ છે જેથી કરીને તેમને એટલી બધી કેરીઓ પડી ગઈ છે કે જે બજારમાં વેચી શકતી તો તેમને ઘણો બધો ફાયદો થશે પણ જો જો વધારે પવન આવ્યો તેના કારણે તે કેરી પણ પડી ગઈ જેથી કરીને વધી સસ્તાના ભાવે તે કેરી આપી દેવી પડી જેથી કરીને તેમને દવાના પૈસા પણ નીકળી શક્યા નહીં અને ઘણું બધું નુકસાની આવ જોવા મળી હમણાં હાલમાં પવન આવતો છે પણ બિલકુલ વરસાદ આવતો નથી હવે જો પવનના કારણે પણ વરસાદ ના આવે તો હવે ખેડૂતો એ શું કરવું જેથી કરીને સર સરકારે પણ તેના માટે આગળ આવવું જોઈએ અને તેના માટે અભિયાનો ચલાવ જોઈએ એવી બધી જો નિષ્ફળતા જાય વરસાદ ના આવે તેના માટે તેમને જોગવાઈઓ આપવી જોઈએ જેથી કરીને ખેડૂતોને ઘણું નુકસાન થાય તો તે બચી શકે અને સારી રીતે ખેતી કરે તો જ આપણા માટે પાક ઉપલબ્ધ થશે આપણે ખાસું અને પાક જ નહી રે આપણે ખાસું કઈ રીતે તમારું શું કેવું
હા સાચી વાત એમાં હ વરસાદ નહીં આવે તો આપડે ખાવાનું પણ નહી મળે અને આ વખત તો એવું થવાનું છે કે જો ડાંગર ની ખેતી સરખી નહી થઈ તો ડાંગર ન ભાવ પણ વધશે જો ડાંગરની ઉપજ એટલી ન
ઓટોમેટિક ભાવ વધુ જ છે અને ડાંગર ઘણું બૂ જ હશે ડાંગર છે ઘઉ છે જુવાર છે બાજરો છે એવી ઘણી બધી અજ વસ્તુ પણ ભાવ વધે કારણ આ વખત વધન નથી આવવાનું અને સરખો આવતો નથી તો એના લીધે આપણા જને બધી ખાનપીવાની વસ્તુ પર વધારે પડતું ઇમ્પેક્ટ થવાના કારણે એ બે વસ્તુ નહી જલ્દી થાય ને પાગલદી નહી થાય આ વખત તો હવે શું કરવું ને શુ નહી બારથી જનજ લાવીને પણ ખાવા પડે એવી સિચ્યુએશન આવી ગઈ છે તમે જાણો જ છો કે હમણા શાકભાજી પણ કેટલી બઘી મોઘી થઈ ગઈ છે અમે તો ગામડામાં રહીએ પરંતુ તોય અમને એટલી બધી મોઘી શાકભાજીઓ આપે છે બસો રૂપિયાને ટામેટા કિલો આપે છે પછી સો રૂપી રૂપિયાની પાંચસો નેવી આપે છે પછી કોબીનો ભાવ ચાલીસ રૂપિયા છે એવ બધા ઘણા બધા ભાવ
તેથી વધારે પડતું નુકસાન જાય છે અને ખેડૂતને પણ વધારે પડતું છે પહેલા એવું ના હત પહેલા એકદમ સસ્તી રીતે બધું મળી રહેતું પરંતુ હવે મળતું જ નથી કારણ એનું એજ છે વરસાદ નથી આવતો એક તો વૃક્ષ ઓછા થઈ ગયા છે ને એ બધું છે એના મળી નથી એજ વસ્તુ આગળતા
હા તમારી વાત એકદમ સાચી છે કે બધા તકલીફોના કારણે હમણાં થોણું બધું અનાજ માં ફેરફાર આવ્યો છે જેથી અનાજ બી ઘણું મોંઘું થયું છે પણ ખેડૂતોને એટલા પૈસા મળતા નથી ફક્ત વેચવા ગ વાળો પૈસા વધારે મળે છે. ખેડૂતોને ખુબ ઓછા પ્રમાણમાં પૈસા મળે છે જે જેથી કરીને ખેડૂતોને ફાયદો થતો નથી પરંતુ નુકસાન ઘણું થાય છે જેથી કરીને દર વર્ષે કેટલાક ખેડૂતોને હજારો રૂપિયા કે લાખો રૂપિયામાં અનાજ વેચ્યો હોય તો તેઓ બધા ઓછા ભાવે તે લોકો વેચી નાખે છે અને ઘણા બધા નુકસાન થાય છે અને ઘણી બધી તકલીફો સામનો કરવો પડ પણ સરકારે એવું બધું જોતી નથી અન્ય ખેડૂતો વિશે ક પણ વિચારતી નથી જે કરીને ખેડૂતો દર વર્ષે લાખો અને હજારો રૂપિયાનું નુકસાની વેઢીને તે ખેતી કરે છે અને આપણને સમાડે હ ખેતીને કારણે જો તેમને એટલું નુકસાન થતું હોય તો આપણે પણ એના માટે આગળ આવવું જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ પણ સરકારે એવું ભ પણ કરતી નથી તેવો ફક્કત તો જે વેચે છે તેમના જ માટે કામ કરે છે એટલા માટે શ એટલા બધી ચાકીઓ બના આવી છે પણ તેમાં પણ પાણી આવતું નથી જેથી કારણ ખેડૂતો પોતાની ખેતી સારી રીતે કરી શકે અને આગળ આવી શકે એ માટે સરકાર અમુક એકલા પણ ભર્યા છે ઘણા બધા ગામડાઓમાં તેમને થોડી થોડી જગ્યાએ બોર કરવાડ્યા જેથી કરીને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય અને જો તેમના પાણી મળી રહે તો તેઓ સારી રીતે ખેતી કરી શકે અને તેઓ આગળ આવી શકે પણ અમુક જગ્યા હજુ પણ બોર કરવાના બાકી છે જેથી કરીને અમુક જગ્યા ઓછું પાણી પ્રમાણમાં હોય ત્યાં હજુ બોર કરવા જોઈએ હિસાબે જેથી કરીને ખેડૂતો જો પાણીની અછતને કારણ જો ખેતી કરી શક ન હોય તો તેમને વધુ વધુ પાણી મળી શકે જેથી તેઓ ખેતીમાં આગળ વધી ના ઘરાર ચલા શકે જો વધારે પૂરતું પાણી હોય તો તેમના ઘણી બધી સમ્યા ન નિરાકરણ મળી શકે જેથી એમને કોઈ પણ તકલીફ ના આવે અને ખૂબ સારી રીતે ખેતી કરી શકે અને સમાજમાં તેમનું ક પણ ઓછું થઈ શકે આથી તેઓય ખેતી માં આગળ વધી શકે અને ઘર બાર જો સારી રીતે ચલાવી શકે તો તેઓ સારી રીતે આજુ ખેતી કરી શકે અને આપણા માટે વધુ પાક વાવેતર કરી શકે અને આપણને કોઈ તકલીફ ના પડે પાછળ જતા આપણને જો પાક ની ફેર બદલી આવી શકે તો આપણને તેના માટે કોઈ પણ તકલીફ પડે નહી જેથી કરીને ખેડૂતો ખુબ સફળ છે અને આગળ વધી રહ્યા છે દર વખતે તેઓ લાખો ટન અનાજ આપણના માટે ઉગાવ અને પોતે ઓછું રાખી બજારમાં ચ જેથી કરીને આપણા માટે ઉપલબ્ધ થઈ શકે પણ તેના માટે સરકાર તેમને વધુ પૈસા ચુકવતી નથી અને ઓછા પ્રમાણમાં તેમના પાસેથી ખરીદી આપ વધુ હોય છે વચે છે જેથી કરીને ખેડૂતોને ઓછા પૈસા મળે છે અને આપ થી વધારે પૈસા લે એવું કરવું જોઈએ નહી જેથી કરીને ખેડૂતોને પણ વધારે પૈસા મળવા જોઈએ જેથી તેમને પણ ઘરબાર સારી રીતે ચા શકે અને તેઓ સારી રીતે આગળ વધી શકે તે માટે તમારું શું કેવું છે હ જેથી આપણે પણ આગળનું કાર્ય સારી રીતે કરવું જોઈએ અને તેમના માટે આપણે પણ ઘણી બધી તાલીમો આપવી જોઈએ તેથી કરીને ખેડૂત તો આગળ વધી શકે અને સારી કામ કરી શકે ચાલો આપણેેરમ વધુ વાત કરીશું આગળ